હા બેસ ના
જય શ્રી કૃષ્ણ કેમ છો
બસ મજામાં તમે કેમ છો ઘરે બધા કેમ છો મજામાં છે ચલો મજામાં બસ આપડે બધા મજામાં છે
હા
હા બસ કઈ નઈ અ ફ્રી થઈને બેઠા છીએ તમે કો
બસ હતા મને તમે વ વોટ્સઅપ પર મેસેજ મોકલ્યો હતો તમે દેખા દેખા નથી તો મેને બોલ તો તમે વાત કરવી થી મારે
હા બોલો ને શું વાત કરવીતી
તમે તારા હલ બહત લાંબા છે તો શું કરો છો કોઈ તેલ લગાવો છો યા
આપણે જ મોટ ના ના ના હું ઘરે તેલ બનાવી પછી માથામાં નાખીએ છીએ
પાછળ બોત અવાજ આવી રહ્યા છે કોણ બોલે છે પાછળ બહત અવાજ આવી રહ્યા છે
હા હા ફોન ચાલે છે બીજો એટલે એમાં પછી મમ્મી વાત કરે છે ફોન ઉપર
તો તમે બીજા રૂમમાં જાઓ ને
હે હા હા કઈ વાંધો નહી હા બોલો
તમે મમ્મી ઘરે બનાવે છે જાતે
હા હા ઘરે બનાવે છે મમ્મી બનાવે છે ને પછી અમે મતલબ હું ઉભી ઉભી જોઉં છું મને આવડ તો નથી બનાવતા પણ બધું જોઉં છું જે રીતે મમ્મી બનાવે છે ને એ રીતે બધું જોઉં છું તો એમાં તો મમ્મી પેલા આપડે બહારથી અગર આમળાનું બનાવાનું હોય તો જેમ આમળા ની સિઝન હતી તો અમે પાંચસો આમળા લઈ આયા હતા પછી સાઈડમાં અમે સાઈડ માં પછી અમે કડી પત્તતા ની આવતા મીઠો લીમડો છે જેને હ એ થોડું લઈ આવ્યાતા પછી કિલ્લો જેવું નારિયેલનું છૂટક તેલ લઈ આપણે મતલબ જેટલું તેલ હોય એટલું મતલબ ક્વન્ટિટી થી બધી વસ્તુ લેવાની આપડે
તો આ નારિયલ તેલમાંય બને છે કે બીજા કોઈ
ના ના ના આપડે ના હા સરસીઓ તમારે એડ કરવું હોય તો સરસિયા માં પણ બનાવી શકો તમે અને વધારે નારિયેલ તેલ માં બનાવ તો સારું છે તમારા માટે
પણ સરસિયા તેલ માં સ્મેલ નહી આવતી
ના ના ના ના ના નહી આવતી એ જયારે મતલબ કે બળે ને તેલ પછી મતલબ ઉડી જાય સ્મેલ જે પણ આમ કાચી કાચી કે જેવી પણ સ્મેલ આવતી હો ને એ બધી ઉડી જાય એટલે પછી આપડે કડી પત્તા લીમડો મીઠો લીમડો લઈને ધોઈને એને સુકાઈ દઈએ છીએ પછી જે આંમળા હોય એને પણ નાના નાના બારીક કાપી લઈએ અને ગોટલીઓ કાઢી દઈએ
હમ હમ
કડાાઈ માં તેલ ગરમ કરીને અને તમારે અગર મિક્સચર માં પીસી લેવું હોય લીમડો તો પણ ચાલે ના પીસો તો પણ ચાલે
તો મિક્સર માં પેસી લો ગ વાંધો નહી અને મિક્સર માં પેસે તો પાણી ના છોડે લીમડો ન
ના ના એને સુકાઈ ને પછી એનું બ્લેન્ડ કરવાનું
હમ હમ
ધોઈને પછી થોડું હા ધોઈને થોડું સુકાઈ લેવાનું થોડું લાગે કે પછ સુકી ગયું છે પછી એને બ્લેન્ડ કરી લો
હા હા વાંધંધો ન પણ ઓર આંવલાનું આંવલાઓનો ક્રશ કરો
હા એમાં થોડું તેલ નાખી લેવાનું હ
હા હા તેલના
અને આમળ ને તમે બારીક કાપી લો અથવા મિક્સચર માં કરી લો તો સારું છે
તો આવમણાં તો ચાલો લીમડા તો એક ટાઈમ જોઈ છે કે લીમડા સુકાઈ જાય છે પણ આમળું નું તો ના સુકાયને આંળો ન તો ક્રશ કરે તો પછી પાણી નીકળ
હા ના પણ એમાં શું કરવા જો કઢાઈમાં તેલ મુૂકવાનું પછી તેલ ગરમ થાય એટલે એમાં મીઠો લીમડો જે ક્રશ કરેલો હોય એ નાખી દેવાનું અને આમળા પણ સાથે જ નાખી દેવાના તમને લાગે કે અને એ પાણી કેવી રીતે તે મિક્સર કરેલો હોય તો પાણી આપડે ખબર મૂળાના પરાઠામાં પાણી કાઢીએે એ રીતે તમારે આમળાનું એ કાઢીને એ રીતે આમળાનું પાણી કાઢી ને એમાં નાખી દેવાનું
હમ્મ
એ નાખીને પછી જ્યાં સુધી આમળો કાળો ના થાય ને બધી વસ્તુ કાળી ના થાય ને એ રીતે એને એને શેકતું રેવાનું ચપાવતું રેવાનું એમાં
તો તો બે બે ચીજા નાખવાની છે આંવલા પાહો લીમડા ન પત્તા
તમે મેથી દાણા નાખી શકો છો કલંજી નાખી શકો છો. પછી તમે શું કેવાય હે
કલોજી કારળ એ ના પડે
ના ના ના ના ના હા એક કાળી હોય પણ એ માથાના માટે સારી હોય વાળ માટે સારી હોય
હમ્મ હમ્મ તો
તમે એને પછી હલાવતા રહો જ્યાં સુધી મતલબ શું કેવાય કાળું ના થાય ને તેલ ત્યાં સુધી ન હલતા રરો
હમ્મ હમ્મ
થોડું પછી થઈ જાય ત્યાં સુધી ગેસ બંધ કરી અને ધીમી આંચ જ એને થવા દેવાનું વધારે મતલબ કે હાઈ ફ્લેમ ઉપર નહી થવા દેવાનું.
ધીમી આંચ ઉપર.
હા ધીમી આંચ ઉપર મતલબ ધીમા ગેસ ઉપર થવા દેવાનું. પછી જયારે લાગે થઈ ગયું છે ગેસ બંધ કરીને થોડું ઠંડુ મૂકવાનું. ઠંડુ થાય ત્યારે એને પોટલીમાં મતલબ કે તમે કપડા માં બાંધીને એને છાણી લો આ શું કેવાય ચા પોણી થી છાણી લો તો પણ ચાલે પણ કપડા થી છાણશો તો વધારે સારું છે. હમ એટલે તમારું ના કડીપ નું અને આપણે આમળાનું જે બહાર આપડે મળે છે ને ડાબર આમળા.
હમ્મ હમ્મ હમ્મ
એ આપડે ઘરે બનાઈ લઈએ એમ. એટલે ઘરે તમારે વરસ સુધી એને બોટલમાં ભરીને મૂકી લો
હમ જોયા તા રીલમાં આજે કાલે રીલમાં આવલા હતા ને ત્યારે રીલમાં બહ ભાવે છે તો મેને બોલતા કોઈ બનાવે તો ખબર પડે ને કેવી રીતે બન
હા રીલમાં તો બધું બતાડે જ છે પણ આપડે તો ખાસા ટાઈમથી કડીપત્તા થી તો શું વાળ વધે છે.
હમ હમ.
એટલે એ વાપ આમ વાપરીએ તો સારું એમાં તમે પૈસા સ્યો તેલ વાપરો દીવેલ નાખો સહેજ તો પણ ચાલે. પણ આપણે શું કોપરેલ ના તેલનું જ વાપરીએ છે વધારે.
હ હા તો પ્યાજ ભી નાખો છો.
ના ના પ્યાજ નાખીએ ને તો પછી એમાં વાસ આવે થોડા એ પ્યાજ તો કઈ રીતે કે થોડું આપડે જેમ કે એક બે દિવસ અઠવાડિયા સુધી ચલાવવું હોય ને જેમ કે રોજ લગાવાનું હોય માથામાં તો તમે પ્યાજ નાખો ને તો ચાલે.
હમ હમ
હા બાકી તો ના આમ એમ તો પડય્યું પડય્યું પછી બગડી જાય તમારું તેલ વાસ આવવાનું સ્ટાર્ટ થઈ જાય.
કહેવાય છે ને કે પ્યાજ નો રસ અને અં આ એલોવેરા હોયને એલોવેરા. હા બેને ભેગા કરીને અઠવાડિયામાં એક વખત
એક વાર માથામાં લગાવાથી વાળ વધે.
વાત વધે છે સા સાચી બા છે.
હા સાચી વાત છે આમ તો હું ન પેલા વચ્ચે ના મેં વચ્ચે પેલા આ ડુંગળીનું મેં બનાય્યું હતું એમાં મેં શું કર્યું બે ચમચી કસ્ટર્ડ આપડે કસ્ટર્ડ ઓઇલ નહી આપડે દિવેલ નું ઓઈલ આવતું
હમ હમ
એ દિવેલ નું ઓઇલ બે ચમચી લીધું એમાં મેં સહેજ લોંગ નાખ્યા બે ત્રણ લોંગ નાખ્યા પછી મેં સહેજ નાખ્યા એક એ ક જ ડુંગળી કાપીને અને બારીક બારીક સમારીને એ નાખી અને સહેજ આદુ નો ટુકડો નાખ્યો કાપીને.
હમ હમ
એ પછી બે મિનિટ સુધી આને મેથી નાખી દીધી એક ચમચી
હમ હમ
એ બે મિનિટ સુધી પકાય અને પછી મેં છાયણી વડે ને એને ગાળી અને એક ડબ્બામાં ભરીને મૂકી દીધું અને જ્યાં જ્યાં મતલબ આપણા હેરફોલ માટે સારું છે. વાળ ઉતરતા હોય જડતા હોય ને તો એ મતલબ કે તમે લગ ગાઓ ને રોજ માથામાં ઘસી લો રાત્રે સુતા ટાઈમે કે એમ તો એ સારું છે એનાથી વાળ ઉતરતા બંધ થઈ જાય. પણ રેગ્યુલર કર એટલું જ બનાવાનું કે જે અઠવાડિયું ચાલી જાય
હમ હાચી વાત હાચી વાત
હમ તમે કયું વાપરો છો તેલ
મેં તો ખબર છે કે મેં તો કોઈ પણ તેલ લગાવતી નથી મારા માથામાં તો તેલ નથી લગાવાતી પણ મારા વા બાલ હારું છે બધા કહે છે તારે વાલ હા વા બધા કહે છે તમે વાલ નો શું વાપરો છો મેં કહ તો મેં કોછું ના વાપરું છું તો સબ હશે છે કે ના તમે કુછ કરો ના તો તમારે વાલ ઈતના સારા કેમ છે
હા કસું કર
બગ બપ્પા ની મહેરબાની છે
હા સાચી સાચી વાત છે સાચી વાત ચ પપ્પા ની મરબાની છે હ
હ પણ તે ઘરમાં તો ખોપરેલ વાપરે છે અને બીજા અ બીજા અ અ તેલ આવે છે ને નારિયેલ નું તેલ મોલમાં થી લાય છે મેરી દીકરી એના નામ ખબર નથી મને ઓર એક એક આ આલ્મંડ ઓઇલ આવે છે ને બજાજનું આ બહુ સારું છે.
અચ્છા એ લગાવો છે, એમ.
હા બીજા એ બે તેલ રાખ્યો છે, ઘરે એક નારિયળ ન રાખું છું, અરે બજાજ આલમંડ. ઓલ રાખું છું દોનો દોનો સારું છે.
તો બને મિક્સ કરીને લગાવશો કે એમ જ લગાવી લો છો.
નઈ મિક્સ કરીને નઈ ભેગા નહી અલગ અલગ. અલગ અલગ કરી અલગ અલગ લગય છે, કો કોઈ કોઈને. કોઈને નારિયલ નું પસંદ છે, કોઈ ન આલમંડસ પસંદ છે. તો બંને રાખ્યો છે, ઘરે હ જો ગમે લગી લો મારે મિસ્ટર. તો ઓ ઓલમંડ સગડ લગાય છે.
અચ્છા અચ્છા અચ્છા હવે ઘરે બનાવવાનું જ હોય ને તેલ તો આમે જે રેસીપી કીધી એ તમે ટ્રાય કરજો. એનાથી તમને ગમસે પણ ખરી ને માથાના વાળ પણ વધશે.
તમે એક કામ કરો ને તમે મારે પર બધી રીત. અ બેજી દો ને નાખી દો.
હા કઈ વાંધો નહી હું ને તમને લખીને પર કરી દઉં છું. તમે એ રીતે જોઈ જોય ને. લખેલું જે હોય એ રીતે જોઈ જને વસ્તુઓ મંગાવીને પછી બનાવી લેજો.
હમ પછી ના મેળ પડે તો તમે કોલ કરું.
હા કઈ વાંધો નહી તમે મને ફોન કરી હા કઈ વાંધો નહી તમે ફોન કરી મને પૂછી લેજો. હે હા ચલો ઠીક હ હા ઓકે બાય જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ મરજો.
હા મળીએે .